હમ્મ કેમ છો મજામાં
બસ બસ મજામાં મજામાં એકદમ મજામાં તમે કેમ છો
બસ મજામાં જમી લીધું
હમ્મ ના બસ હજુ તો બાકી છે, હવે જમીશ
હમ્મ બરાબર મારે પણ આવું છે હવે જમીશ થોડી વારમા મે કે તો લાવો બોવ દિવસ થયા આમાં જો વાત ની કરી એટલે
હમ્મ બોલો બોલો ત
મેં કીધું આજે આપણે સંયુક્ત અને નાના પરિવાર વિશે આમ વાત કરીએ
હા, હા ચલો ચલો એકદમ આ એક એકદમ રસપ્રદ વિષય છે કેમ કે મોટા ભાગના લોકો છે, ને આ બંને પરિવાર ની પદ્ધતિ વિશે છે ને ચા આમ ખબર જ નહી હોતી એ લોકાને
હા, એ તો છે ઘણા લોકોને એમ કઈ ખ્યાલ જ નથી હોતો આ બાબત પણ
હમ્મ કેમ કે આમ જો સંયુક્ત પરિવાર એટલે છે ને જો ઘરમાં બધા જ દાદા દાદી કાકા કાકી મમ્મી પપ્પા બાળકો અને બીજા બધા જ સંબંધીઓ છે ને સાથે રહેતા હોય
બિલકુલ બિલકુલ અને જયારે આપડે નાના પરિવારની વાત કરીએ, તો એમાં આજકાલ તો મોસ્ટલી જોઈએ છે લોકો કેવું કરે છે, કે સંયુક્ત પરિવાર માં રહેવાનું જ છુ પસંદ કરે છે, ને નાના પરિવાર માં રહેેવાનું વધારે પસંદ કરે એમાં જેમ કે હોય કે મમ્મી પપ્પા હોય ને બાળકો બસ એટ એ વી રીતે વતા હોય છે, આજકાલ તો
હા, એકદમ સાચી વાત કહી રહ્યા છો પણ કેવું કે સંયુક્ત પરિવારની એક અલગ જ શું કેહેવાય મજા છે, અને આપણા આપણા શું કે સંસ્કૃતિમાં છે, ને આમ સંયુક્ત પરિવાર ન બહુ અલગ જ મહત્વ છે કે લોકો એક સાથે રહે શું, કેવાય બધાને એક મદદ કરે બધાને એકબીજાના કામમાં લાગે તારે આ વસ્તુ નાના પરિવારમાં ના થઈ શકે,
હમ્મ બિલકુલ એ તો છે જ હ કે નાના પરિવારમાં આ બધું પોસિબલ પણ હોય નહી, અને આમ મોટો પરવાર જેમ કે સંયુક્ત પરિવાર હોય તો એમાં રેવાની મજા આવે કારણ કે આપડા જોડે પા દાદા હોય એમના જોડ આપણને કેટલું ઘણું બધું શીખવા મળે પછી આપણને સારા સંસ્કાર મળે અને ઘણું બધું ફેર પડી જાય
કેમકે જો સંયુક્ત પરિવાર માં રતા હોઈએ ને આપડે તો એકબીજાના કોક ના એક પર જ છે ને શું કેવાય કામનો ભાર ના આવે કોઈક કામ બધા જો કોઈક બહાર નું કામ પતાવતું હોય તો કોઈક ઘરનું કે કોઈક બાળકોને સાચવતું હોય બધા કામ છે ને એકદમ સરખી રીતે વેચાઈ જાય છે તો કોઈ એક ઉપર લોડ નથી પડતો જયારે નાની ફેમિલી માં તો છે ને એક જ જણ ઉપર શું કેવાય બહુ જઈ જાય
હ બિલકુલ બિલકુલ સાચી વાત છે કે નાના અને ટેન્શન પણ વધારે નાના પરિવાર કે કારણ કે બધું એકલા હાથે મતલબ બધા એક જણ ને કરવાનું થાય તો ટેન્શન વધી જાય સંયુક્ત પરિવાર માં તો આપને કઈ આમ અ એટલું બધું ટેન્શન જેવું કઈ રહે નહીં
હમ આમ એમાં છે ને આપડો આપો બૌ્ જોય ને આમ આમ શું કેવાય ચઈ છે અદા ક અને પાછું કેવું કે આપડા સજ સંયુક્ત પરિવાર માં રતા હોઈએ ને તો બા દાદા જેમ બુજુર્ગો જે હોય ને એ લોકોની સલાહ આપણને મળે આપણને બહુ કામમાં પણ લાગે છે આપણને આપણા બાળકો ને જો નાના બાળકોને એમ જો પહેલેથી સંયુક્તમાં રહ્યા હોય ને તો એને છે ને એની શું કેવાય એના પર જે બી એને શીખવાડે ને એની અસર બહ વધારે પડે છે
હમ બિલકુલ કારણ કે ઘણું બધું આપણને આપડા વડીલો થી શીખવા મળે એમના સંસ્કાર જેવું આપડણે નહી કેતા જેવું બાળક જોવે એવું શીખે તો આપણે સંયુક્ત પરિવારમાં હોઈએ તો દાદા દાદી ના જે મતલબ હોય સંસ્કાર એ એ સારા હોય એટલે એનાથી આપણા જે બાળકો હોય છે એમને પણ પણ સારી અસર પડે છે
હમ એકદમ એકદમ સાચી વાત ત્યાં કેમ કે શું થાય એ કે જો નાનો પરિવાર હોય ને તો ઘરમાં શું કેવાય જો પપ્પા મમ્મી હોય પપ્પા નું કામ કરતા હોય નોકરી કરતા હોય હોય ધંધો હોય મમ્મી પણ જો સમજો કે આમ કામ કરતા હોય કેવા તો છોકરા ઉપર છે ને પ્રોપર ધ્યાન ના આપી શકે જયારે સંયુક્ત પરિવારમાં કૂક નું કૂક તો હોય જ કે જે બાળકોને ધ્યાન આપી શકે એમની દેખભાલ રાખી શકે અને ઘણી બધી બધી વસ્તુ શું કેવાય બધુ સારું હોય છે સંયુક્ત પરિવાર ન નાના પરિવાર કરતા
હ એ તો છે જ જયારે નાના પરિવાર માં આપડે બાળકો ને એલા ક્યાં જઈ ના શકીએ આપડે જયારે સાહી પરિવાર માં હોઈએ તો જે ઘરના વ ડી રહ્યો છે બા દાદા અને બધા એ બાળકોને સાચવે પણ એટલે કઈ ટેન્શન. પણ નારે આપડણે જ્યાં જવું હોય ત્યાં જઈ શકાય એમ.
હા એકદમ એકદમ સાચી વાત છે એની અંદર કે જોને કે જો હોય ને તો. તો. અને કોક વાર કેવું કે જયારે આમ સંયુક્ત પરિવાર માં મતભેદ બી થતા હોય ને. તો પણ એનું શું કેવાય આપડે સોલ્યુશન એકદમ. જલ્દી આઈ જાય છે નો ડાઉટ સંયુક્ત પરિવાર છે એટલે મતભેદ બી થાય. પણ જયારે એવું કેમ કે શું કેવાય જો આપડે એમાં એકદમ સારી રીત માની ને બધું ચાલે ને તો આપ એકતા પણ એકતા બી વધે છે ને લોકો પ્રત્યે પ્રેમ. પણ વધે છે સંયુક્ત પરિવારમાં.
હમ્મ બિલકુલ સાચી વાત છે મતભેદ તો ચાલ્યા કરે દરેક ઘરમાં પણ. જો સંયોુક્ત પરિવારમાં હોઈએ તો જલ્દી એનો નિકાલ પણ થઈ શકે છે.
હા એ પણ છે અને કેવું કે જો નાના પરિવારમાં હોઈએ ને. તો એકબીજા જોડે એટલી બધી વાતચીત ના કરી શકીએ આપડે. અને એકબીજા પ્રત્યે આમ લાગણી હોય. બટ એવી ના હોય કે જો આપડમ સંયુક્ પરિવાર માં રહેતો હોયએ ને તો એકબીજા પાત્ર લાગણી છે ને વધારે જ હોય. જયારે નાના પરિવારમાં કેવું કે આપડે મળીએ ફોન ઉપર વાત થાય પણ. એ રીતની શું કેવાય આમ એવી વાતચીત ના થાય કે જેવા આપડું સંયુક્ત.
હમ્મ બિલકુલ બિલકુલ અને તમારી એકદમ સાચી વાત છે હમ્મ.
હા અને પાછું કેવું કે સંયુક્ત પરિવારમાં જો આપડે જોડે. બેસીને બધા એક સાથે બેસીને જો જમીએ ને તો એનો આનંદ પણ કઈક અલગ જ હોય.
હ.
બધા જ બેસે આખી આપડી.
એ તો છેજ જોડે બેસીને જમવા નહી કઈક ખુશી જ અલગ હોય અત્યારે તો. અ હું તો માનું કે સંયુક્ત પરિવારમાં જ રેવું જોઈએ કારણ કે જેમ જેમ સમય. બદલાય છે એમ ટેકનોલોજીનો. ઉપયોગ પણ વધ્યો છે અને લોકો એકબીજાને સમય નથી આપી શકતા જયારે આપણે જો સંયુક્ત પરિવાર માં હોઈએ તો આપડાને આમ વધારે એકબીજાને સમય આપી શકીએ અને એમ. થઈ શકે છે ઘણું બધું.
હા આજકાલ તો હવે એવું જ થઈ ગયું છે કે લોકો. લોકો જોડે બેસીને પણ જો જમતા હોય ને તો એ મોબાઈલ જ યુઝ કરતા હોય. પણ હું તો માનું કે જો બધા સાચ સાથે બેસીને જમતા હોય ને તો આપડે એકબીજા જોડે વાત કરવી જોઈએ. વાતો કરવી જોઈએ તો એનાથી છે ને એકબીજા પ્રત્યેની લાગણી પણ વધે છે.
હમ બિલકુલ સાચી વાત છે ફોન જમતા સમયે તો વાપરવાોન જોઈએ અને એકબીજા જોડે વાતો કરીએ જમતા ટાઈમે તો આપણેે એકબીજાની. લાગણીઓ સમજી શકીએ અને મતલબ ઘણું બધું થાય એનાથી.
હમ્મ અને આ વસ્તુ કેવું કે આ આ. વસ્તુ ખાલી સંયુક્ત પરિવાર માં જ થઈ શકે નાના પરિવારમાં આ વસ્તુ પોસિબલ નથી કેમ કે. પોતપોતાના બધા કામમાં પોત પોતે બિઝી હોય જોડે ખાવાનો ભી ટાઈમ ના મળતો હોય. બરાબર ને અને કેવું કે જો છોકરાઓ એક. એકલા રેને તો એમનું બાળપણ પણ કેવું કે એમને એમને જે. શું કેવાય સલાહ અનેને જે બી વિચારો ને એ બધું છે ને એ રીતે. જ આવે જો સંયુક્ત પરિવાર માં રેતા હોય ને તો કઈક વાત જ અલગ હોય એના.
હ એજ જે તમે સંયુક્ત પરિવારમાં રહેતા હોય તો. બાળકો પર સંસ્કાર અને જે એમને સલાહ હોય એ પણ સારી હોય. આપણે નાના પરિવારમાં હોય બધા તો એટલું બધું કઈ ધ્યાન રાખ રાખવા વાળું કોઈ હોય નહીં કે જેમ કે જો સંયુક્ત પરિવાર માં તો બા દાદા આપણને ઘણું બધું શીખવાડે એટલે માતા પિતા પણ શીખવાડે પણ અત્યારના જમાનામાં તો માતા પિતા જોડે પણ ટાઈમ હોતો નથી આખો દિવસ નોકરી નેવું હોય એટલે સંયુક્ત પરિવારમાં રહેવાથી બાળકોને પણ ઘણો બધો મતલબ ફાયદો થઈ શકે છે
હા એ તો એકદમ સાચી વાત છે તમે કેમ કે જો એની અંદર કેવું કે નાના પરિવાર ની પણ એક ખાસિયત છે કે તમે આમ સારી રીતે રહી શકો ના અમુક વાર કેવું હોય કે કોક વાર આપણને ના પણ સેટ થતું હોય તો આપડણે સંયુક્ત પરિવારમાં આપણે શું કેવાય નાના પરિવારમાં બી રેવું જોઈએ એવું નહી એ બી સારું જ છે પણ કેવું કે સંયુક્ત પરિવાર માં હોય ને કો આર્થિક સ્થિતિ પણ આપ જો ખરાબ થાય તો પણ આપણે એમાં સહકાર મળી રહે છે બીજા બધાનો અને ઘણ બધું કેવું કે આપડું બોજ છેને ડિવાઈડ થઈ જાય એવું
હા એકદમ સાચી વાત છે હા તમારી હમ
એટલે મને તો એવું લાગે છે કે નાના પરિવાર કરતા છે ને આપડે સંયુક્ત પરિવાર માં રહેવું જ જોઈએ હું તો હું તો રહેતો શું કેવાય રહું જ છું અત્યારે પણ તમે કયા પરિવારમાં રહો છો નાના કે સંયુક્ત
ના અમે પણ સંયુકત પરિવાર માં રહીએ છીએ અમને તો હજી પણ જોઓ ને બાધાદાદા અને રોજરાતે વાર્તાઓ સંભળાવે અને એ જે જીવન ના અનુભવો હોય એ કે અમને અને મજા મે બધા જોડે હોઈએ રાત્રે એમ આખો દિવસ થાકેલા હોય જયારે જમવા વખતે જોડે બેસી ને ત્યારે એટલો આનંદ આવે કે જે આનંદ આમ હું જણાવી ના શકું એમ એટલું બધું આનંદ આવે
ખુબજ આનંદ આવે એની અંદર તો અને એટલે ને એ બાદાદાથી પણ આપણને ઘણું શીખવા મળે છે સાચી વાત છે તેથી
વગર તો મને ચાલતું જ નથી મને એક દિવસ બી મારા બા દાદા ક્યાંક ગયા હોય ને તો મને ચાલે નહી
ઓહ સાચી બરાબર કઈ નહી તો મને આ ટોપિક ઉપર તમારો વાત કરીને બહુ મજા આવી આપડે ફરી એકવાર ચર્ચા કરીશું બીજા એક ટોપિક પર